હલો
હમ્મ હું કરે ખાધું કે?
હં જયમી તું?
મે બી જમી લી આપડી પિયાકી સાથે વાત કરી બે વાર પાછા તેને ફોન આવતા હોય તો એવું લાગ્યું.
હા હા.
પણ એટલે એક વાર મેં કર્યા ને એક વાર ટીએ કર્યા.
હા હા બરાબર અ કે પા બધા. મારામાં બી કોલ આવ્યા કરે કોઈ કોઈ ક્યા કરે આમ જ પ્રિયાંકિત કરે હુ.
પ્રિયાંકીના જા હૈ.
હા
તો એને પછી હવે વાત કરી દે ને પછી એના અટકા લે જાય પછી મને ક દેવા. પે એટલે મને ન ખબરડવાની હતી એને મને. એમ પેલું મોકલી દીધું ગુજ નાય એટલે
હા હા હા હા બરાબર
હમ.
કાલ થી તો સ્કૂલમાં જવાનું કે
આજ સ્કૂલમાંજ આખા દિવસેતા ફોન કરવા હડે. એ હું એમ કીધું છે હજી દિશ ન મેસેજ આવ્યો નથી મેગી લાગે.
મરાભ બ હા પટલી દશને.
પેની દિશા અને આપડી.
હા હા મ તો પેલી કુમભાર દિસા નો હોવાર મેસેજ આવેલો. એમ કે ફોન પર વાત કરવાની છે, એમ કે મેસેજ કર એમ કે પછી આવ્યો જ નહી.
પટી ગયા હો એટલે ને દિસા ને તમે કાલે મે કું કેયાં નવા નવા માના સાથે વાત કરી દે આમ. કે તટ કરે પણ બ. અને ફાલ્ગુની સાથે વાત કરી તારા પછી એ પછી મે ડોકટર ગીતા કાલે કી જતી ગ તો દીશા આજે સોરે રિપ્લાય ઓકે સોરી એમ કે મેં ખાલી મૂવી જોવા ગેલી હતી.
હા એને સ્ટેટસ જોયું.
હા તો પછી મે તો હો કઈ નઈ. હમણા ઘરે એ ગે મેં કીધું કે હવે મેં ખરાક લ ન કેમ કે મમ. બેંગલ બનાવતી હતી મારી બહેન આવી.
હા
તરે મનાય્યું આખા દિવસ ને નવ વાગેને મૂકવાજ એ મળી
હા બરોબર.
અરેની ને ચા.
હા મે બોક આરું. પેલું જોયું બધું સહેમત છે ખાલી પૂઠું જ બદલાયલું.
હા સેમ છે આ બધું.
છઠ્ઠા ધોરણ ની જોઈ સાતમા ની આઠમાની બાકી રહી. રતે રાજકોમ હા.
તારા મિત્ર માં બી અપડેટ થઈ રહ્યું છે.
સારા મિત્ર માં તો એજ બતાવે મારામાં તો મેં જોયું. હમણાં જ જોયું હમણાં એ જ જોટી હતી તાર ફોન આવ્યું તે. જે પેલા આવતા ને ચેપ્ટરો. મે ચલાલા એમાં એજ છેવા હમમ તમારે અપડેટ અપડેટ કરી જો.
હા તો અપડેટ કરી જો જે.
હા એટલે. નઈ મેં કાલે ભી જોયા મને રિયાય કીધું એટલે મેં એમ જ જોયા જ કરું. એમ જ કઈ કાલે ડાયરેક્ટ ચલાવવા કઈ રીતેી મજા પડે એમને એમ જોઈ મૂકો એમ ક્યું.
હમ.
હમ.
તારે ડ્રેસ લેવા.
હા જાયે.
હમ બધા જવાના કેટ છે મેડ ખાલી આમાં જો.
ત વીકમાં એમ કેેકોતી રી તો.
તો પહિ ઇન્ટર્નશિપ પરથી જો
હા એજ.
મે તો જોમ ઓનલાઈન બધા રાખેલા છે.
હા શ્રુતિ કહેતી હશે ત જશુ.
હમ્મ ઓનલાઈન બી બહુસ્ સાડી ચારસો સાડી પાંચસો એમજ.
હહા. મ ઓનલાઈનમાં સમમજ જઈ નહી પડે એટલે મ ડેમની દુકાનમાં બી નહં સમમજ પડે. તો જે એમાં જ ઉંચકી લાવું મને સમજ જ નહી પડે હું લેવાને તે.
હા બરાબર તું પ એવા માટે જ જ એવા મને જ પૂજે કે.
હા તો મને ખુટ ખબર જ નહી પડે.
એે જ. કોઈ નઈ ગમેટ લેજો નહી ગમે એલે તને મંગાવયા ત.
હા કઈ નહી.
એ પાચ સારી જન હા સાડ પાંચસો ના એ વાટા ઓઢની વારા ડ્રેસ હારુ જ કે નહી હવે આપણે. રા ઇન્ડસ્ટ્રી માં જાયેલા તો બહુ થઈ ગયા એમ.
હા ચાલી જાય હમણા વરસાદમાં.
હમ્મ
હમ્મ તમારી સ્કૂલ ભી સાડા દસ વાગે નહી જ ને.
હમ્મ એટલા વાગે જમને સેમ આપડાટ સેમ જ સ્કૂલ ને એટલે. સેમ ટાઈમ હોય રા જો બ ટુ સેમ હોય.
બરાબર.
પ્રાઈમરી સ્કૂલ.
પેલી પૂજા ન ફન આમ પેલી આવેલો હતો. સુભેરવાને એને ઉમર હાથે છે તેનૉ
તમારે હું થઈ જાય
પેલી સુથાર પૂજા છે તે ધોલિકા લોકો સાથે હા
તમારા સાથે છે.
હા એ અમારા સાથે છે.
તે જ્યારે જાય પાટી
હા પાડી રેય
એ પાર્ટી થી ગાડી લઈને આવે કે બસ
બસ માં બસ માંનખેતી હતી
હા બસ તો જલ્દી આવી જાય એમ કેવાતી હતી એટલે શું પહેરવાનું એને સર ફોન કરેલો હતો
હમ્મ.
હમ્મ. બરોબર ડ્રેસજ પહેરવાનું અમને તો એવું કીધું સેફ સેફાલી લોકોને સ્કૂલ માં તો સારી કરવારનું ત્રણ દિવસ સુધી
હમ્મ
હા એજ કેવા લાગે અરી સ્કૂલ માં તો સાડી પહેરવાનું એમ
હા એ લોકોની બહુ હાડા
હા બરોબર
વાઢની મનેે તો ખંડા તો
હા
લેવાનું એના લગતું.
હા જન્મ લઈ જા પડેશે
ખાલી જનલ તો જના માટે જનરલ કલર
હા કલરીંગ બોલપેન લઈ જા આપની
હા તને જ બસ બીજું તો ક્યાંથી જાય મધ્યમ ભોજનમાં હા
હે આપણને આપે હું છું.
આપણે આપણે ભરાટીમાં હું હતું કે મધ્યાહન ભોજન પેલા શ શતા કે સ મુએ
હા ચાક ચાક જોત ખાલી
બસ ચાર પાંચ જગ્યા ખાઈ મુક
હા અમે તગેલા ને સોમનાથ માં તો છોકરા લોકો જ અમનેં જ સાંભળી તો પેલું સુખડી ને ચણા ને એવું બહું ભારી આપે બહુ મસ્ત લાગે હ તો છોકરા લોકો ટીચર ટીચર સુખડી સુખણી એમ કરીને નમ્રતા મેમને બહુ ભાવવેલી નમ્રતા મેમ તો પાછી માંગવા ગયેલી તાર પતી ગેલી પણ નમ્રતા મેમ અમારા મા હતા કે ન માંગવા ગેલા સુખે છા કેને બીજ. હલો હલ્લો હલ્લો
હા હા એસી
બરાબર
હમ્મ અવાજ જેવાઈ એ થઇ ગેલા
હા તારો અવાજ નહ સંભળાતો હતો હા
જી આવે તે બલલી બી બઉુ જ લાગે સારી
હા ખિચુરી ત કો અમે ચણા પેલા મસાલા વાળા ચણા આવે ત પેલા સિંગ ચણા વાળા ચણા તેને મસાલા વાળા કરેલા તો બહઉ મસ્ત લાગે છે.
કરેને તે લોકો શીરો ચણા કરે શીરો ચણા
ઓ મસ્ત જીવા લાગે
ચણા ને શીરો હાથથી આપે હમણાં વખતે તેલની વર સાર થયેલું. અમેી નાનેવદા ગેલી સાતમામાં હાથમાં ત્યારે એ જણાવાળું શખેલું કે એ લોકો ને આવ બી આપવાનું કપ દેવરે ટલા શીરો ને ચણા આપે ચણા આપે ને શીરો આપે અલગ અલગ થી. તેને મિક્સ કરીને ખાવાનું એટલું ભારે લાગે મીઠું ને ચણાથી ખા ચણા પેલા મસાલા વાળા ન તીખા શીરો તો મીઠા આવે કે નહી.
હા એવું કે હ અમે ચણા ખાધેલા અમને બહ ભાવેલા
હા જી બહુમત લાગી તે પૂછા એવું લાગે તને એમ લોકોને વાય કે ન કેમકે અમારી ગામમાં સ્કૂલ છે ને ત્યાં તો બધું વધે અડધા થી વધારે જે બનાવે ને એવું કરે ને
હ.
મધ્યાહન ભોજન વાળું બહારથી મંગાવવાની જગ્યા છે ને ગામ ના જ હવે માણસ રાખી નીકલા હા તો એ લોકો જ બનાવે એ લોકો હું વધારે વધારે બનાવી દઈ. પોતાની ફેમલીી એું લઈ જ એ ફેમ બ
હ.
એમાં બી કે બધી મે માસી લોકો બધી કામ પર હતી તો મા હા તો એ લોકો બી ખાવાનું જો એકક્સ્ટ્રા વધતું હોય
હ.
આ ત્રાય કોણ આ મને બો ઈચછા થતી છે, ખાવાની છે ને ખવાય કે ખવાય એમ પ
અમે ગેલા ને અ મેનેરિયા ફસ્ટ વર ગેલા તયારે સર ચણા ખાયા કરતા હતા બો મસ્ત એટલે પેલા ચણા બાફેલા ચણા જ તેમાં બધું પેલુ કાંદાને એવું લખીને આપે તે તેવું જ તેમાંથી પેલા મેમ બી ખાયા કરે પ્રિન્સિપલ ને સરમાંથી
પણ એકચુલી છે, ને એમાં એ મધ્યાહાન ભોજન આપણે જે ભરણાટીમાં એવું જ હતું ને કે તા ટીચરે જ ખાવાનું જોવ રોજે રોજે એમ પેલા ટીચરે ચેક કરવું એ ખાઈને બી ચેક બધી છોકરાને ખવડાવાનું એવું લાખેલુ હતુ ખબર
લખેલું હતું પહેલા શિક્ષકે ચાખવાન
પછી ટીચરે ખાવાનું પછી હાડું થ છોકરાઓની ખવરાનું લખેલ હ તુ ને કેમ કે બધા લોકો ખાઈ નીશ કેની પોરા જ ખવડાય મુકે બધું ભંગાર ભંગાર
હ એજ એ લોકોને એમ કે કેવું આવે ને કેવું ને એમ કરે હ પણ અમે ગેલા ને પેલા પ્રિન્સિપલ ખાયા કરતા હતા
હ તે હાડા આવતા બાકી ની ખાવા કરે બધા
હ પ્રિન્સિપલ સર તેમાંથી જ પછી બે ત્રણ મેમ એમ ખાયા કરે મકુ પ્રિન્સિપલ આ લોકોન કેટલું સારું કેહેવાય ટીચર લોકો પ્રિન્સિપલ સર હાથે કેટલું સારું રેય
હમ હમ હમ ત પહી અમર બી એવું જ પેલી મેમ આયવી તે ડાળે સરને એમ કેય કે સર એમ કેય કાલ મે એકલી જ છેે, એમકેય વાઈફાઈ ચાલુ કરે એ
બરાબર ગુજરાતી સ્કૂલ તો બો મસ્ત
એટલે વાઈફાઈ બંધ થઈ ગયેલું હતું તો એમ કાલે બે ટીચર આવવાના નથી કેય મે એકલીના ને વાઇફાઈ ચાલુ કરાય દેજે એટલે પેલ રોનક ટીવીમાં જોયા
હ હો બરોબર હો મસ્ત
ટીચ આવીને ડાયરેક્ટ પ્રિન્સિપલ ને ને નાથા બી બધા એમ જ મોટા જોની પેલો એ ગમે ત્યારે ઓફિસમાં આવી જાય મે જબડા સુટી ને મેટ બો મસ તેદી બો પહી સરની હામે જોયા લાગી જાય બેલપાળવામાં લડાય બેલ તા બેહીને જા
હ તેજ બેરે લોકો પોતે જ પાડે પાછ ટાઈમ ટુ ટાઈમ બેલ પાડે
બધું રાગયુ લડે લોકો ન મસ્તી બી કરે પણ રેગયુ
એગમ રેગ્યુલરલી જ બેલ પાડે મા સોમનાથ મા હતા ને તો છોકરા લોકો જ બેલ પાડે
પેન્સિલ બધી મૂકેલી મોટી મોટી મેકમ સુધી મને પેન્સિલ બો જ ગમતી છે. બધી પેન્સિલ ને કલરફુલ મુકેલી કેની મોટી મોટી થાંભલા
હ હ હ પેલા ફોટા પાડે તે પેન્સિલ નેવી આવે તે હ અમારે બી પેલા પોસ્ટર નેવ બધુ બો ચી
તમારે બહ હાટવાડું છે બહ મસ્ત તમારી બી બધું બ દોડી મોકલું છે મસ્ત
હા ક્લાસમાં બી બો મસ્ત બધું પેલું કરેલું સજાવેલું હોય તેવું
હમ.
એજ મારે ખાલી રસ્તો જ પેલો વરસાદમાં ભરાઈ જતો શે પા એમાંથી જવા પડે
હમ્મ અને હવે કાલ તો જવા હ ને તમારા વર્ષ
હા કાાલથી હા વરસાદ તો નહી પડે એટલે કઈ નઈ મેં ને પેલી કોોઈના વા રિયા તો ગેલા અને ત્યારેલા તો બહુ જ ખરાબ હતો. ગાડી લેયજ વય તો હોત નહી તમે રસ્તા પર જ ગાડી મકીને અંદર ગેલા પણ બહુ કીચડ બહુત તો પગ ફસાઈ ગેલો
હા એને સાઈડમાં ચાલવા પડે છે.
સાઈટ નહી સાઈટ પર જ સાઈટ સાઈડ પર જ ચાલતા હતા પણ બધ જગ્યા જ પાણી ભરાય ગયું આખો તે દિવસે કાકડા લાયખા લાગે અમે ગેલા ને ત્યારે ક હતું નિયમ
ત્યાં પ્રિન્સિપલ સર હું
એ એ લોકો ને તો પછી ગાડી બી નહી દેખાય હું કાથી આવતા હોય આ લોકો? સ્કૂલ બાજવા પાર્કિંગમાંમે ન
અંદર લઈ જતા કદાચ આમાંથી જ
હ એવું જ લાગે પણ તે જો અંદર ગાડી બી નહતી પાર્કિંગ માં
એવું કે?
હા. જો સાંભળ તમે સમજી કે ને એ બાજ બધાી મૂકી જતો તયારે
હમ્મ.
હ.
મેઈન રોડ પડે જ બધા મુકતા હતાને ખબર નહ તે.
હા હવે કાલથી તો લઈ જવા આવશે દિવસ મેને રિયા લઈ ગયલા.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
હા તે દિવસ દિવસ લાગી ગેલા.
આખા દિવસ થોડી મૂકીને જવાય રોડ.
એજ. .
હ.
હા.